હલો તમને મારી અવાજ આવે છે?
હા આવે છે તમને મારી અવાજ આવે છે?
કેમ છો તમે?
બસ મજામાં તમે?
બસ મજામાં આપડે છે ને આજે દિવાળી ના વિશે વાત કરવાની છે દિવાળી એક તહેવાર છે તમને ખબર છે?
હા ખબર છે.
દિવાળી આપણેે હિન્દુ ધર્મમાં વધારે માનતા. માને છે હિન્દુ ધર્મ લોકો અને બહુ ઉત્સવથી મનાવતા હોય છે. અને દિવાળી ના ટાઈમે આપણેે કામ કરતા હોય જેમ કે આપણે નોકરી નોકરી કરીએ તો આપણે બોનસ મળતું હોય છે અને આપડે ધનતેરસ ના દિવસે આપડે ઘરે લક્ષ્મી પૂજા કરતા હોઈએ. અને આપણે અલગ અલગ જાતની મીઠાઈ બી બનાવતા હોઈએ છેીએ ઘરે. દિવાળીના ટાઈમે અને નાના નાના છોકરાઓ જુઓ તો આપડે કેટલી જીદ કરતા હોય છે ફટાકડાઓ માટે આપડે એ લોકોને ફટાકડા અપાવીએ છીએ નવા કપડા લાઈએ છીએ. તહેવાર કેટલો મસ્ત ઉત્સવથી મનાવવામાં આવે છે તમે શું કેશો? તહેવાર એટલે દિવાળી નો તહેવાર બહુ ઉત્સવ થી મનાવીએ છીએ. અને જોઈએ તો આપડા હિન્દુ લોકો વધારે મનાવતા હોઈએ છે. તે ઘરે અ દીવા જો તો રંગોળી પાડતા હોઈએ છીએ અને દીવા સળગાવતા હોઈએ છીએ રાતના બધી સહેલીઓ સાથે મળીને આપણે મસ્ત મજાની રંગોલી બનાવતા હોઈએ છીએ મસ્તથી. અને આપડે બધા ઘરમાં હળી મળીને મસ્ત આપણે ઘરની સાફ સફાઈ કરી લઈએ જયારે દિવાળી આવવાની હોય તે. આપણા ઘરે મહેમાન આવતા હોય છે અને અ કેટલા મસ્ત ઉત્સવથી આપણે આ તહેવાર મનાવીએ છીએ દિવાળીનો આપણેે કેટલા મસ્તથી આપણેે ઘરે આપણેે દિવાળી ના ટાઈમે આપે દીવા પ્રગટ કરીએ છીએ બધા હરેક ના ઘરે હર એક કોના માં આપડે દીવા મૂકીયે છીએ અને આપડે બહાર એક મસ્ત મજા નું કેન્ડલ બી લગા વી એ છે આપડા ઘરના બારના ઉપર આપણે ઘરના બારના ઉપર આપણે લ ક્ષ્મી માં ના આપણે પગ બી છાપા કરીએ છીએ અને આપણેે અ કેટલા મસ્તથી સાંથીડા પાડીને મસ્તથી આપણે તહેવાર ઉજવતા હોઈએ છીએ તમે શું કહેશો આ તહેવારના વિશે
બરાબર છે મને પણ દિવારી નો તહેવાર ખુબ જ ગમે છે. દિવાળી ના દિવસે મે આવાનો ટાઈમ હોય ત્યારે અમારા ઘરે પણ છે ઘર સાફ સૂફી કરવા લાગી જાય છે. નવા નવા કપડા માટે રેડિકન નાખે છે રંગોલી માટે સામગ્રી લઈ આવે છે દીવા લી આવે છે અને જો બાળકો માટે ફટડાકા પણ લઈ આવે છે મેં પણ તમને દિવાળી માટે કહેવા માંગુ છું દિવાળી એ ગુજરાતી માં સૌથી મોટો અને ઉત્સાભાવ ઉજવવાનો પ્રકાશનો તહેવાર છે. લોકો આ પાવને પંગ ની રંગોળી બનાવે દીવો પગટ કરે અને લ ક્ષ્મી માતા ગણેશની પૂજા કરી ફટાકડા ફોડી અને વિવિધ વાગણીઓ તથા મીઠાઈઓ આનંદ માનવીને ખુશી વેચે છે બધા એકબીજાને હાથમાં દૃશ્યોથી દિવાળી ના દિવસો બનાવે છે ધનતેરસ કાળી ચૌ દસ દિવાળીની લક્ષ્મી પૂજન બેસ્ટુ વરસ લાભ પાચમ ધનતેરસ ના દિવસે તહેવાર ની શરૂઆત ધનની દેવી લક્ષ્મી અને અરબર ના દેવતા ધનની પૂજા સાથે થાય છે લોકો આ દિવસે સોના ચાંદી કે વાસનોને ખરીદી કરવાનું શુભ માને છે ધન દિવસ ના દિવસે લક્ષ્મી માતા નું પૂજા કરીશું ચાંદીના સિક્કાથી કે પછી ચાંદી ના વાસનો લક્ષ્મી માતા ના ફોટો મૂકીને એમના છે ને પૂજા કરીને ધન તેરસ બનાવે છે. કાળી ચૌદશ દુષ્ટ શક્તિઓના નાશ માટે મહાકાળી માતાજી અને હનુમાનજી ના પૂજા કરવામાં આવે છે કારી ચૌદશ ના દિવસે કાલી માતાજી ના પૂજા કરે છે દિવાળી ના લક્ષ્મી પૂજન આ મુખ્ય દિવસ છે જ્યારે ઘરો અને આંગણામાં દીવા પગતવામાં આવે છે દિવારીના દિવસે છેને બધા બધા ઘરના ઘણા દિવસે છે ને બધા એક બીજાના ઘરે દીવો મૂકે છે પોતપોતાના ઘરે અને સાફ સુફ કરે છે બેસ્ટું વર્ષ દિવાળી ના પછી નો દિવસ એટલે ગુજરાતી નું નવું વર્ષ આ દિવસ એટલે લોકો એકબીજા ના ઘરે જઈને સાથે તે ન્યુ વર્ષ અથવા હેપી ન્યુ યર વરષ પાઠવે છે બેસ્ટુ વરસ ના દિવસે હેપ્પી ન યર વરષ ના તરીકે આપડે એકબીજા ના ઘરે જાએ છે મીઠાઈ લઈએ છે નવા કપડાં પેરીને એકબીજા ના ઘરે મલીએ છે અને સાથે દિવાળીનો લાભ લાભ પાંચમ એટલે આ દિવસ નો વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે ત્યાારથી બંધ દુકાનો અને ધંધા વસ્તુ ફરીથી શરૂ થાય છે લાભ પાચમ ના દિવસે ઘણી દુકાનો બંધ રહે છે દિવાળી ના દિવસો મને ખુબજ ગમે છે કેમ કે દિવાળી ના દિવસે બધા એકબીજા ને હલી મલીને સાથે રે છે કઈ પણ તહેવારમાં તારું મારું નથી આવતું બધા હલી મલીને એન્જોય કરે છે. તમે શું કેવો
સાચી વાત છે તમારી કે આપડે દિવાળી ના ટાઈમે આપડે કેટલા મસ્ત થી ઉજવતા હોય છે તહેવાર આપણા મિત્રો આપણી સાથે હોય અને આપણે ફરવા જઈએ છીએ દિવાળી ના વખતે અને અ કઈ સારી જગ્યાએ ફરીને આપણે એકબીજાના ફો ટો પાડીએ છીએ અને આપડે સ્ટોરી લગાવીએ છીએ દિવાળી ના વખતે અને આપડે અ ઘર ધનતેરસ ના દિવસે સવારે વહેલા મમ્મી આપડી ઉઠીને કેટલું મસ્ત સવારે બધી સાત સફાઈ કરીને મસ્ત બ બાર ઘરના બારનાઓધી ઝાડુ નીકળીને એ આળસ નીકળતી હોય છે અને સવારે વેલા ફટાકડા પૂડી ને આલશ નીકળવામાં આવે છે અને કેટલું મસ્તથી પૂજા કરવામાં આવે છે લક્ષ્મી માની પિમાની પૂજા આપણે પૈસા મૂકીને અને કળશ કળશ અને કળશ ઉપ આપણે નારિયેલ મૂકીને કળશના અંદર પાણી અને કળશના ઉપર નારિય લ મૂકીને આપણે પૂજા કરીએ છીએ લક્ષ્મી માને આપણે તિલક કરીએ છ છેએ કંકોથી અને આપણે લક્ષ્મી માને અગરબત્તી કરીએ છીએ અને આપણે લક્ષ્મી માને અ બઉ ફૂલમાંથી સજાવીએ છે બહુ મસ્તથી અને આપણેે અ સારી રીતે પૂજા કરીએ આપણે ઘરમાં જેટલું ધન અને કઈ આપણી પાસે હોય અને પૈસા રૂપિયા જેટલા સીકાવી હોય ને આપણે લક્ષ્મી દેવી થાળના અંદર મૂકી દઈએ છીએ આપણે થાળના અંદર અને મસ્ત મજાને આપણેે પૂજા કરીને આપણે મસ્ત તો આપડણે ખીર બનાવીએ છીએ પુરી બનાવીએ છીએ ભાજી એવું બધું બનાવીને આપડે લક્ષ્મી માને બી પ્રસાદ જેમ ચડાવીને આપણે ચડાવીએ છીએ આપણેે લક્ષ્મીમાંને અને જોવો તો આપડે ઘર સજાવીએ તો આપણે મસ્ત મસ્ત મજાનું ફૂલનું તોરણનું ફૂલ અ ફૂલનું તોરણ બનાવીને મસ્ત બહાર લગાવીએ છીએ આંગણ ઉપર કેટલું મસ્ત મજાનું લાગે છે જયારે આપડે અ નવા વર્ષ ના દિવસે લગાવીએ તો ઘર કેટલું મસ્ત સજાવીએે છીએ અને આપણા નવા વર્ષ ના દિવસે આપણા ઘરે બહુ મહેમાન બી આવતા હોય છીએ હેપ્પી નીયર કરવા સાચી વાત છે તમારી આ કે હેપી નીયર કરવા આપડા ઘરે બધા આવતા હોય છે આપે લોકો ના ઘરે જાતા હોય છે અને આપણે લોકો ના ઘરે જઈએ તો એ લોકો આપણે નાસ્તા માં આપતા હોય છે જેમ કે ઘૂઘરા બનાવેલા હોય છે તોઈ મીઠાઈ બનાવેલી હોય છે એવું બ બધું આપણે નાસ્તો કરવા આપીએ છીએ ત ફરસાણ ભણાવે લોકો અને આપણા ઘરે બી આપણે બનાવતા હોઈએ છીએ મીઠાઈ કઈ ફરસાણ છે જેમ કે કેવડો બનાવીએ આપડે મમરાનો અને મમરા નો અને સેવ નો અને બધું મિક્સ કરીને બનાવતા હોઈએ છીએ અને આપણે અ મકાઈ ની બી કેવડો બનાવીયએ છીએ અ મકાઈ ન કેવડો આપણે લાવીને તૈયાર ઘરે બનાવીએ છેીએ તૈયાર હોય એ ઘરે લાવીને થોડો કટ આપણેે બનાવતા હોઈએ છેીએ અને આપણે કાળી ચૌદશ ના દિવસે બી બનાવતા હોઈએ છીએ કે આપડે થોડોક કરકડાટ કરીએ ઘરમાં તો આપડી કરકરાટ કં જે હોય બધું જે કંકાસ હોય ને એ દૂર થાય છે આપણા ઘરમાંથી બહુ સારાથી આ તહેવાર કરવામાં આવે છે અને કાળી ચૌદશ ના દિવસે કાલી કાલિકામાં ની પૂજા કરવામાં આવે છે વધારે એ કાાલિકામા નો દિવસ હોય છે કાલી ચૌદશ એટલે વધારે કરતા લોકો માને છે દિવાળી ના વખતે એક કાલિકામાંને પ્રસાદ ચડાવે છે કાલીકામાની મસ્તથી પૂજા કરે છે. તમે શું કેશો?
હા બરાબર છે, દિવાળી એટલે આનંદ ઉત્સવનો તહેવાર છે. આસો અને મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારી કરવા માંડે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે, ધનતેરસ, કાળી, ચોદસ દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ લોકો કપડા, ફટાકડા મીઠાઈઓ અને સુભ વસ્તુની વસ્તુઓ ખરીદી કરી છે. દિવાળીના દિવસે લોકો ચોપડા પૂજન કરે છે, દિવાળીના પછી દિવસ બેસતું વર્ષ હોય છે. દિવાળીના દિવસે બાળકો ફટાકડા ફોડીને આનંદ માને છે, લોકો દિ દીવાઓ અને વીજળીના ટંટોની ઘર અને સંગોથી ગાતે છે, બહેનો આંગણમાં રંગોલી અને સાથીઓ પૂરે છે, દિવાળી સૌથી વધુ આનંદ આપે તેથી તે તહેવાર રાજ છે, એટલે દિવાળીનો દિવસ એ બધા ખુબ જ એન્જોય કરે છે, દિવાળીના દિવસે બાળકો ખુબ જ ખુશ થઈ જાય છે, અને જે મેમાનો લોકો આપડે એકબીજાને ઘરે વેકેશન પડે એટલે આપડે એકબીજાના ઘરે રે વા જાય છે, દિવાળીના દિવસે અને આપણે મેઠાઈઓ લઈ જાય છે, મેમા ન તરીકે આપડે જાએ તો બધા હારુ નવું નવું વસ્તુ લઈ જાય છે, જેમ કે આ આપડા તરફથી કઈ પણ ભેટ આપવું હોય તો ભેટ આપી શકે છે. અને જેમ આપણે એમ કોઈના ઘરે પણ જાઈએ તો હલી મલીને કોઈ પણ આપડી દુશ્મની હોય પણ દિવાળીના દિવસે કઈ પણ એવું લાગતું નથી કે આપડા દુશ્મન છે, આપણે એક બીજા હાથમાં ના હિન્દુ ના મુસ્લિમ એવું કોઈ નહી માનતું બધા સાથે મલીને આપણે એકબીજા હાથમાં હલી મળલીને કર્યું છે તમે શું કેવા? માગો?
હા સાચી વાત છે, તમારી આપણેે હણીમણીને કરીએ છીએ સારું લાગ્યું મને તમારી સાથે વાત કરીને